હલો.
હા હે હા કેમ છો બધા મજામાંને
હા એકદમ મજામાં તમે કેમ છો.
હા બધા મજામા
શું ક છો હમણાં જે તમને તમારી વાતચીત માટે ફોન કર્યો છે, કે જે આપણા દેશમાં જે બધી સિઝન આવે છે. જેમ કે ગરમી છે પછી શિયાળો છે ચોમાસું છે. તે એના વિશે હું તમારી સાથે થોડી ઘણી વાતચીત કરવા માંગુ છુ, તમે હમં ફ્રી છો.
હા હા ફ્રીજ છો તમે વાતચીત કરોને
હા એટલે કે મારે તો એજ કેવું છે, કે આપણા દેશ પ ગરમી ગરમીમાં તો તમે જાણો છો કે પેલા આપણા ગામડામા ગરમી સારી પડતી હતી અને મુસ્લી મુસ્મ પા હતી. પરંતુ બે ત્રણધમાં તમે જાણો છો, કે ગરમીનુ પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. કે તો ચાલીસ માની બેતાલીસ સુવધી રહ આપને પણ ખુબ લાગે છે. અને એમ તો સારું કેવાય પરંતુ ગરમી ખુબ વધવાથી તો ખોરું ખરાબજ કહેવાય કારણ કે એ મુખ્ય કારણનું પ્રમાણ વધે છે. બાકીતો તમે આપ કરી છે. રી કરે છે અને ખૂબ મજા કરે છે. અને બીજું તો મારે એક કેવું છે, કે આપણે આપ ગરમી સઝનમાં ફ ફ જેમ કે ફ્રૂટ છે બધા જેમ કે બધ તુ છે પછી આવો પીવો જોઈએ પીવો જોઈએ પછ શે રસ પીવો જોઈએ એવુ પ્રકારની આપણે ફ્રૂટો કરવા જોઈએ અને તરબૂજ છે તે પણ ખાવું જોઈએ અને હવે આપણા ગરમીના સિઝનમાં. સમગ શુંકેવા એછ. આંબુ બધા ઘણા બધા પ્રકારના હોય છે તે પણ આપણે ખાવું જોઈએ અને. આ ફ્રૂટ આનંદ માવો જોઈએતો આપડે આ ગરમીની સિઝનમાં જે પ્રમાણે જે બધા સિઝનમાં ફ્રૂટ આવે છે. તે આપણે ખાઈ રહ્યું છે આપણા શરીરમાં તંદુરસ્તી બની રહે છે અને આપણને ઘણા બધી. પ્રવૃત્તિ કરે તેમાં આપણો ખૂબ ફિટનેસ પણ સારી બને એમ. અને ગરમીના સિઝનમાં જેલ આપણા શરીરમાં પાણી એટલું વધારે. એટલું આપણા શરીર માટે સારું છે એમા છે. બાકી તમારે શું કરવું છે તમારે શું કેવું છે એટલે ગરમી ના સિઝનમાં તમે ભરવાયા હોયમ વોટર પાર્ક છે. કે પછી કોઈ સ્વિમિંગ પુલ કો ફરવા ગયા છે.
હા અમે હમણાં જ અમારા ત્યાં ગામમાં એક બાજુમાંજ તે એક વોટર પાર્ક હતું ત્યાં મે ગયા હતા ત્યાંમ તો ખુબ જ મજા આવી કે ત્યાં અમારે ત્યાં વોટર પાર્કમાં ગયા પછી અમે પછી મેં થોડોક માંદો પડી ગયો હતો એટલે હું વોટર પાર્ક માં ખુબ નહી જ હું ચોમાસું છે સઝન મને બહુ ગમે છે ગરમીની સિઝન માં ખુબ જ અંત ગમે કેમ કે ગરમીની સિઝનમાં કેરી કેરી એ કેરી નો રસ પ નો તરબૂજ નું રસ જ્યુસ પિયાનો કે બરફોટો ખાવાનો સિકજી બિરિયાની ખુબ જ ગમે છે તેના લીધે અમને ખુબ જ આનંદ આવે છે અને આ ગરમીની સિઝન એમ ખુબ જ સારી છે પણ એમ એસી હોય તો અમને ખુબજ મજા આવે માઇન્ડ થોડુંક ઠંડુ રહે છે અને અ વધારે વાંચાય નહી એવું બધું પણ થાય છે અ ચોમાસાની સિઝન મને ખુબ જ ગમે છે જેના લીધે અમે અમે પહાડમાં ને એવા ફરવા જાય અને બધા ફ્રેન્ડ બનીને ત્યાં આ મેગી ને એવું બનાવીએ અને ચોમાસાની ઋતુ ખુબ જ સારી રહે છે. તમને કયું ઋતુ ગમે બધાથી વધારે?
હા મોસ્ટલી મને તો ચોમાસામાં કીધું ચોમાસા સીઝન મને ખબ ગમે છે બધ સ કરતા ગરમીમાં તો જાણો ગરમી બધી લાગે છે. ગરમીમાં લે જ છે કે આપડ વોટર પાર્ક કે સ્વિમિંગુલ જને મજા કરીએ તમે જાણો છ બીજું એટ બધાની ઘરે અને મોસ્ટલી ખેડૂતોમાં તો મોલી બધાની આંબાવાળી હોય જ છે. કેટલી મજા આવે ગરમી ના સીઝનમાં એ સીઝન પણ મ ગમે છે પરંતુ મને વધારે ચોમાસાની સિઝન ગમે છે. કારણ કે ચોમાસાની સિઝનમાં તમે જાણો છો કે જે વસ્તુ વર્ પહે વર્દ ણ રસ્તા. ક અલગ જ મજાની હોય છે કારણ કે એ પેલા વરસાદ તો આપે ઉજવણી પણ કરે છે અમુક- ગામડાઓમાં એ ગામડાઓમાં તો પઠા છે કે જે વરસાદ જો વધારે નહી પડે તો પછી મા એટલે મોસ્ટલી બધા ગામણામાં વધી કરવામાં આવે છે. મ પૂજા કરવામાં છે કોઈ ચ પણ કરે છે. જેમ કે કે આવું કઈ મર્ગ હોય કે પછી આવું કોઈ બકરી હોય એવું બધું બલિત્રણમાં જોયું છે. એટ આવી બધી્ર્ધા પણ જોય છે પરંતુ અ લોકો માને છે. તો વરસાદ સારો પડશે અને એ પ્રમાણમાં પડશે પરંતુ આ વતે તમે જાણો છો કે આ વતે બધા લોકો મજા પણ કરી પરંતુ હમણાં વરસાદ પણ નથી પડતો બરાબર અને વરસાદ પણ લંબાઈ ગયો એવું બધાને લાગી રહ્યું છે એટલે કે આવું બધું બધી અંધ શ્રદ્ધા છે કારણ કે આ બધું કરવાથી બીજા લોકોને બલી ની ચડાવવ જોઈએ એ એ લોકો પ્રાણ હોય છે જીવ હોય છે મારે તો એ જ કેવું છે. અને ચોમાસાની સિઝનમાં તો તમે જાણો છો કે તે બધી જગ્યા હિલ સ્ટેશનો છે જેમ કે આપણા ખુબ પ્રખિયાત સાપુતારા હિલ સ્ટેશન ખૂબ જોવાલાયક સ્થળ બની જાય છે અને ત્યાં બધા લોકો બધા દૂર દૂર થી ફરવા આવે છે અને ખુબ મજા કરે છે નિયા પાંચ છ દિવશ નાઇટ રોકાય છે અને બધી રાઈડોની મુલાકાત લે છે અને ખુબ મજા કરે છે કારણ કે આવા ફરવો ખુબ જછે આપણેે જો આપ આપણા બધા લોકો હોય જેમ કે મ ફલથવા ફેમલી હોયે છે અથવા ફેમિલી મેમ્બ ફરવું ખુબ જરૂરી છે કારણ કે આપણા જીવન ફેશ બનાવવા માટે આપ થોડું ઘણું ફરવું ખુબ જરૂરી છે આપડે ઘરે ને ઘરે બેસી રહીએ તો પછી આપડું માઇડ એકઠું થઈ જાય છે અને કંટાી જાય છે એટ સ્થળો ની મુલાકાત લેવી જોઈએ અને મને તો ચોમાસુ ની સીઝન ખુબ ગમે છે એટલે કે ચોમાસાના સીઝન ક્યારે આવે પછી એને જ રાહ જોઉં છું કારણ કે મને પણ આ જગ્યાએ જવાનું ખુબ ગમે છે અને બધા ફોટો ક્લિક કરવાનો ભાઈ બધ સર તમે કીધું કે ઘણી બધી એવી સ્થળો જેમ કે જેમ કે મોટી પ્રવાશ ખબર ને આપડે આપડે તો એક વાર આપડે ગયેલા સર ત મોટી લોકો સાથે મેગી બનાવેલી અને કેટલી મજા કરેલી એટલે કે જે મોટી કરોડ છે તે તો અમારા જે ઘરથી નજીક આવા છે ને વીસ પચ્રીસ મિનિટ નો રસ્તો છે ખાલી આમ એટલે ખુબ છે બધી જગ્યાએ તમે જાણો છોા આયોજન કે બધા સલહર ફોટ કે પછી હરિશ્ચંદ્રગઢ એ જે મહારાષ્રમાં આવેલો ત્યાંના બધા લોકો પણ ખુબ જાય છે ને ટ્રેન્કીંગ કરે છે અને મારે પણ એ જગ્યાએ જવાનું બાકી રહ્યું છે કારણ કે પણ આ વર્ષે વિચાર કરી રહ્યો છે કે હું પણ હવે જાઉં આ વર્ષ ત્યાં મજા લ કારણ કે ત્યાં બધા લોકો જાય છે અને મે ત્યાં નેચરણ વિયુ તો ખુબ સારા છે ખુબ મજા ના પણ છે પરંતુ ત્યાંના ટ્રેકિંગ કરવા માટે જે ચડવાનું છે તે ખુબ છે અને ખુબ એવું ગંભીર અને મને ઘરે થી પણ નથી મોકલતા કારણ કે ત્યાં બધા લોકો અમુક ત્યાં પ એટલે કે લીપ્સી જવાથી એમને મૃત્યુ પર થઈ ગયુ એ પણ મે સાંભળેલું હતું એટલે મને ત્યાં જવા માટે ઘરના લોકો પણ ના પાડે છે એટલે એવું એટલે આપડે વિચારવું જોઈએ કે આવી બધી જગ્યાએ એટલે કે જે એવી પેલી જગ્યા હોય ત્યાં ન જવું જોઈએ અને જેમ મોલી નીચાણ પ્રદેશ ત્યાં જવું જોઈએ અને આપડે ચોમાસા ના સિઝનમાં સીઝનમાં આપડે બધું યુઝ કરવું જોઈએ કારણ કે ચોમાસાના સિઝનમાં ઘણા બધા આવે છે જેમ કે આપડ ચોમાસા વિ તમે જાણો છો કેારેલાનું શાક ખુબ ફેમસ હોય છે અને બધો કે છે હ બાપડી છે પી અને ગ ત જાણ છ કે ઉપયોગ બધા કામ એટલે બધ પ્રકારની પ્ર એ તમા શું છેઋ આવેવામાં આવે છે
હા અમારા પછી ચોમાસાની ઋતુમાં પેલા તો અમે અ હમણાં ખેડૂત છે એટલે ડાંગરને એવું રાખીએ પછી અમે ટે ટ્રેક્ટર થી કાદવ ઉપાડીએ પછી એક એક દાણો રોપીએ. પછી અમે તેને ખાતર આપીએ અને અમે થોડી ઘણી શેડી પણ કરીએ. અને તેમાં પણ ચોમાસા ઋતું માં ખુબ જ સારું પાણી આવે છે. અને શેરડી ખુબ જ સારી થાય છે. અને જેના લીધે અમને ખુબ સારું બને છે અને અ ખેતી પણ ખુબ સારી થાય છે ચોમાસાન ઋતુમાં અ અમે પહિ તમે કીધું તેમ આપડે એક મોટી કરો ફરવા ગેલા તા ફરવા અને ટ્રેકિંગ ને એવા જયા છે અ ચોમાસુ ઋતુંમાં એ ફિક્સ જ હોય છે કે એક જગ્યાએ તો જાઉ જ કેે ટ્રેકિંગ માટે કે કોઈ પણ સ્થળે જાવું જોઈએ કે. જેના લીધે આપણું માઈન્ડ પણ ફ્રેશ રહે અને આપને સારા સારા વિચાર આવે અને એમ માઇન્ડ એકદમ શાંત રહેવું છે અને સ્વસ્થ રેવું છે હ તે તેના લીધે આપણે ફરવું જોએ વાતચીત કરવું છે જેના લીધે આપણુ માઇન્ડ ફેશ રહે છે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચ છે એટલે કે આપડે એ બધું ચોમાસા સીઝન કે પછી શિયાળાને સીઝન આપણે શિયાળાના સિઝનમાં તમે જાણો છો કે ઠંડીનું વાતઆવરણ આવે છે. અને આપડે ઠંડી માં સવારમ ઉઠીને આપડે શરીર નજીક દોડીએ ચાલીએ પછી પ્રાણાયામ કરીએ યોગા કરીએ. શરોમાંથીવી બધી પ્રવૃત્તિ કરીએ તો આપણા માટે સારું છે ને આપ ફિટનેસ સારી બની રહી એમ. લે અને દરેક સિઝનમાં આપણા શરીર માટે ઘણા બધા પ્રકારના લાભ હોય છે તે આપડે લાભ વ્યુઝ કરવા જોઈએ. તો એ આપણા શરીર માં અને સારી ફિટનેસ બની રહે શિયાળા ની સીઝન માં તમે જાણો છો કે. ઘણી બધી પ્રકાર ની ખુબ વધી પડ્યા છે ના બધા લોકો ખુબ. હવે ઠંડી ની મજા પણ માળે છે અને ઘણી બધી પીઠી શિમલા છે પછી બઘું પ્રકાર ત્યાં બધા સ્થળોની મુલાકાત લે છે ખુબ મજા કરે છે બાકી મારે તો એજ કેવું છે કે આ બધી સિઝનોય છે આપણા દેશમાં આપડે બધા સીઝન માં સુંદર ફળો ખાવા કે આપડે ખાવું જ જોઈએ બાકી તો મારે એ જ કેવું છે. સારું તો ભ મળી પાછા હ ઘણી બધી સિઝન આવાની છે પછી પાછા વાતચીતું કરીશું
હવે ફરવા જાહું ડાયરેક્ટ
હા ભાઈ.
હા.